હ મજામાં તમે
મને બી મજા છે જમી લીધું.
હો તમે
મેં ભી જમી લીધું શું કરે છે બધા ઘરે મેહી દાળ ભાત શાક રોટલી તે
અછા સેમ ઘરે તો બધા સૂતા છે ત્યાં
અહિયાં બી સુતા છે બધા બરોબર છે
હો બધા બરોબર ત્યાં
અં ભી તે હમણાં આર્ટસ માં બેચલર્સ કમ્પ્લીટ કર્યું ને
હા
હ આજે જ મેંને એક મીન્સ લોકો થી સાંભળ્યું હજી આજના લો આ જનરેશન ના લો બી કે આર્ટસ રાખ્યું છે આર્ટસ રાખ્યું છે તો એટલે
કે જે સાયન્સ રાખે કે કોમર્સ રાખે મોસ્ટલી તો જે સાયન્સ રાખે એકદમ હોશિયાર પછી જે ઠીક ઠીક હોય કોમર્સ રાખીને જે ભણવામાં એકદમ નબળા હોય ઈ આર્ટસ રાખે પેલા તો બધા એવું માનતા પણ આ આપણા હજીની જનરેશન વાળા બી એવું માને છે
હા એ વસ્તુ તો ખરેખર ખોટી જ છે કેમ કે એવું નથી કે આર્ટસ વાળા કંઈ જ નથી કરી શકતા આર્ટસ રાખે છે તો કઈક સોચી સમજી ને જ રાખે છે એનાથી કેટલું ડેવલપ થઈ શકે છે આર્ટસ વગર આ દુનિયામાં કઈ જ નથી
હા ઈજને કે આ બધી સ્ટ્રીમ એક સરખી જ છે એક સરખી જ છે બધી એટલી જ હાર્ડ છે એટલી જ કઠિન છે બસ આપડે એમાં ઇન્ટરેસ્ટ હોવ જોઈએ આ બધા એમ કે કે સારા માર્ક્સ આવ્યા છે બોર્ડ્સ માં તો હવે સાયન્સ રાખવાનું થોડાક ઓછા છે તો કોમર્સ રાખવાનું સાવ ઓછા એટલે હારટસ રાખે પણ એવું નથી આપને ઓછા હોય ને ને સાયન્સ માં ઇન્ટરેસ્ટ હોય આપડો વધારે સાયન્સ માં મગજ હાલતું હોય તો સાયન્સ રાખે કે જેને જેમનું ફ્યુચર જેમાં બનાવુ છે એ રાખે કે જેને વધુ માર્ક્સ આવે એ આર્ટસ ભી રાખી શકે ખાલી આપને એનામાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ ઈ મેન છે
હા ને આર્ટસમાં કેટલી બધી ફિલ્ડ છે બધાને એમ થાય છે કે આર્ટસમાં તો કઈ જ નથી પણ આર્ટસ માં બઉ જ બધી ફિલ્ડ છે જેમ કે યુપીએસસી ની તમે તૈયારી કરી શકો છો હવે તમને ભણાવ્યું ને આવ્યું કોઈ તમે આર્ટસ નું કયો તમે પાર્લર ના કોર્સ કરી શકો છો કુકિંગ કરી શકો તો ફેશન ડિઝાઈનર છે
એવું બધું તમે કરી શકો છો ઈ આર્ટસ ના લીધે થ શેએટલે તમે કોમર્સમાં જશો તો તમને ઈ લાઈન નહી મળે આમ તમે આર્ટસ લ્યો તો તમે તમારા ઘર પુરતા તમારા ખર્ચા તમે કરી શકો છો
હા ઇ જ ને આજકાલના લોકોને સમજાય સમજાયને થાકી ગયા છે કે આર્ટસ માં ભી કેટલું બધું ફ્યુચર છે આર્ટ્સમાં બી કેટલું બધું આપડે કમાઈ શકીએ છીએ કેટલું બધું છે પણ કોઈ સમજવા તૈયાર જ નથી હજી બી એજ જૂની જ સોચ રાખે છે કે આ એટલે કે જે ભણવામાં સારા નથી ઈજ રાખતા હોય
હા મારી સાથે બી એવું જ થયું તું બધા મને પૂછ્યું કે તને શું કરવું શું કરવું શું કરવું છે તો મેં તો એમ જ કીધું કે મારા ખર્ચા નીકળી જાય મને એવું કરું છે તો બધા ઈનશોટ કે તને ભણવામાં ફોક્કસ નથી કરવું તને ભણવામાં તો નથી મે કીધું એવું નથી તો પછી મેં તો થાની લીધું તું કે ના હું આર્ટસ લય ને પણ કઈક બતાવીશ કેમ કે જે લોકોને એવું થાય છે ને કે જે આર્ટસ માં તો કઈ જ નથી એ લોકોને તો સાબિત કરીને બતાવી શ કે એ લોકો ખોટા છે
હા સાચે એમ કરીને જ રેવા હું તારો સાથ આપીશ કેમ કી આ બધાની સોચમાં તો બદલાવ લાવવો જ જોઈએ પેલાના જમાનામાં તો ઠીક કે એ લોકો ભણેલા ગણેલા નહતા એટલા એટલે એ લોકોને ના ખબર હોય પણ આજકાલની પેઢી તો આ આટલું ભણે છે આટલું જ ટેકનોલોજી ની ખબર છે એ લોકોને તો એટલું સમજવું જોઈએ કે બધું જ સરખું છે આપડું ખાલી એમાં રસ હોવો જોઈએ આપને એ વિષય પર આપને આવડવું જોઈએ હા એ બધાને તો આપને ચેન્જ કરવું જ પડશે બધા નું મગજમાં માઈન્ડસેટ
હા મારી એક બેન હતી તો એના ફેમિલી વાળા એમ કેતા હતા કે તું સાયન્સ તો કોમર્સ રાખ રાખો તને આર્ટસ નથી રાખવાનું તો મેં એને સમજાવ્યું કે એવું કઈ હતું કે આજમાં કં જ ના હો પેલી વસ્તુ તો એ કે તને એના ઉપર ઇન્ટરેસ્ટ હોવુંપે અને તું તારા આર્ટસન્ડ યુપીએસસી ની તૈયારી બી કરી શકે છે તો મેંને એડવાઈસ આપ્યું કે યુપીએસસી ની તૈય કરીને બધાને પ્રૂવ કરીને બતાવું છે કે આજ નથી
તમે આર્ટસ લો તો તમે આગળ વધી શકો છો
હા એઈ જ ને હવે આર્ટ થી બધા એમ કે આર્ટસ થી ખાલી ટીચર બને તો શું ખોટું છે ટીચર બનો કે ટીચર બનશો તો જ તમે ભણાવી શકશો બીજાને સ્ટુડન્ટ તો બધા ભણવા સ્કૂલ તો ચાલુ રવાની છે ફ્યુચરમાં બી ટીચરની તો જરૂર પડશે જ તો શું હ કે ટીચર બનીને સ્કૂલમાં ભણાવો એમાં બી કેટલું ઈન્કમ છે કેટલું બધું તમે કમાઈ શકો છો મહિનાના કેટલા બધા હજારો કોલેજમાં ભણાવો પ્રોફેસર થાવ ત પીએચડી કરો તો તમારે કેટલી બધી ડિમાન્ડ છે
હા ને એમાં તમને ગવર્મેન્ટમાં જોબ મળી તું તો ભાઈ તમારી સેલરી એકદમ હાઈ હોય છે એ તો કેટલું સારું અગર કોઈ ટીચર જ નહીં હોય તો ભણાવશે કોણ ટીચર જ નહી હોય તો એજ્યુકેશન સથી મળશે
હા બધા એમ કે ખાલી આર્ટસ થી જ ટીચર થવાય પણ તમે કોમર્સ લીધું સપોઝ ફાઈનાન્સ આવ્યું કોમર્સમાં તો ફાઈનાન્સ ના ટીચર્સ ભલે આઠસ વાળા ની ફાઈનાન્સ ના આવડે તો એ ફાઈનાન્સ વાળો શું ખાલી બેંકમાં નોકરી ના કરી શકે એ બી ટીચર નું ભણાવી શકે છે એટલે એવું નથી કે આર્ટસ વાળા જ ખાલી ટીચર થઈ શકે બધા ફિલ્ડના ટીચર થઈ શકે ને બધા બધા ફિલ્ડ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા કે સાયન્સ છે કોમર્સ છે હવે તો ડિપ્લોમા છે
હા એ જ ને આપડે કોઈ એમ ના કહી કે કે સાયન્સ બધા કયુ ઉપર એના નીચે કોમર્સ બધવી લ સાન્સ્રીમ વગર કોઈ ડોક્ટર નથી બની કોમર્સ વગર તો કોઈ લોયર નથી બન આર્ટસ વગર કોઈ નથી ટીચર બને એટલે આપણેે જોવા જઈએ તો ત્રણેને સ્ટ્રીમ બધા આ માટે સરખી જ છે પેલા જમાનાના લોકોનું માનસિકતા જે એવુ થય ગયું છે કે બધાને એમ જ કે આર્ટ ચાર્જ નથી કેમ કે પેલા લોકોને ફિલ્ડની ખબર જ નથી
હા એ જ ને એટ બધા ને એમ થાય કે ડો નું કરે છે એટલે બહુ જ હાર્ડ સાયન્સની ફિલ્ડ માં આવે એટલે એમ સમજે કે ડોક્ટર નું કરશે કોમર્સ ની ફિલ્ડ વાળા હોય એમ લાગે કે સી એનું કરશે એટલે આ બધા ના મગજ માં બેસીજ ગ કે ડોક્ટર નું ભણે છે કે સી એ નું કરે છે એટલે એકદમ જ હાર્ડ એના જવું તો કોઈ હાર્ડ છે જ નહી પણ એવું નથી આપડણે ભણી તો આપને બધું હાર્ડ જ લાગનારું હોય આપડે ભણી આપને આવડે એટલે કે ઈ આપને આવડત તું જાય, એટલે ઈઝી થતું હોય,
હા, ને કેટલા પેરન્ટસ તો, ન્યૂ સ્ટુડન્ટ એનું પેરેન્ટસના ફોર્સમાં આવવાના લીધે ઘણા સાયન્સ ભી રાખી દે છે. ઈ એના કેપેબિલિટીમાં નથી ફીરવી સાયન્સ રાખે રે, એના લીધે પેલા સ્ટુડન્ટ્સ ફેલ ભી થાય આ, એના કરતા એને ગમે ઈ રાખે અને પછી ગમતું આર્ટસ છે તો ભલે ને આર્ટસ રાખે, ને એમાં આગળ વધેને આમ સાયન્સ ને ફેલ થવાથી એને સુ મલશે?
આ એજ ને, સાયન્સમાં તો હમણાં કેટલું બધું થાય છે, નીટ નું બે વરસ થયા નીટનું પેપર કેવું લીક થઈ જાય છે, નીટ નું પેપર લીક થઈ જાય એટલે કે જે મહેનત કરી હોય, એની મહેનત તો પાણીમ જાય જેને, અને જેને મહેનત ના કરે એના માટે એક ચાન્સ મળી ગયો. એટલે કે આવું બધું ના થવું જોઈએ, આ બધું કેટલું બધું હમણાં, અ એજ્યુકેશન આપડામાં કેટલું ડાઉનફોલ આવી ગયું છે!
હા એજ ને, એજ્યુકેશન નહીં હોય તો કઈ થસે જ નહી. ને આજના જમાન ઝમાનામાં, એજ્યુકેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પાસે એજ્યુકેશન નહીં હોય ને તો મજદૂરી કરતા હોય. નઈ ન ઘર તો સવું ઝુપડપટી જેવું, એટલે એની બિઝિક નીડ્સ એજ્યુકેશન હોય, ઝુપડપટ્ટીવાળા હોય, પેરેન્ટસ એમ કેક મારું બચ્ચું એજ્યુકેશન થાય. જી લાઈફ અમે જીવી, એ એ ના જીવે. તો જી છોરાને કરવું હોય, એના રીતે આગળ વધે આમ તમે સાયન્સ રખાવો એમા ફેલ થાય તો તમારા પૈસાનું બી સુ?
એ જ ને, એજ્યુકેશન એટલું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું, એજ્યુકેશન હસે કેમ કે હવે તો બધું અ અ મજદૂરી વાળા કામ કરવા કોઈ માંગતા નથી, એમ બધાને એમ થાય કે જોબ કરવી કે કોઈ સારી ઓફિસમાં કે પોતાનું, તો એના એના માટે આપને સ્કીલ્સ આવડવી જોઈએ કે આપને કાંક આવડવ, ભણતર આવડવું જોઈએ. એટલે કે એજ્યુકેશન તો બહુ ઇમ્પોર્ટન્ટ હે. પણ આપડા ઈન્ડિયામાં થોડુંક એનું લેવલ ડાઉન છે.
હા, કેમ કે આપડો, ઈ, ઇન્ડિયા જ અંડર ડેવલપમેન્ટ છે ને! ઉપરથી હવે કેવું હોય કે બધાને મોડર્ન લાઈફ ખપેરી હવે ધ કોઈ અ ગ્રુપ હોય, પીઅર ગ્રુપ હોય, તો વેનમાં કોણ હોય કે એજયુ એટલે વધારે મોડર્નવાળા બી હોય ને અમુક મિડલ એજ વાળા બી હોય હવે જે મિડલ એજ વાળા હોય એને એમ થાય મને આવી લાઇફ ખપેરી, હવે એ દેખા દેખાવામાં બી એનમાં ઓ ફેર થઈ જાય ને! તો મને આ ખપેરો, મને આ ના મલ્યો ને
હા, બધાને હવે સુ હે કે અમ આટલી બધી અ કોમ્પિટિશન થઈ ગઈ બધાને જોઈ જોઈને શો ઑફ કેટલું વધી ગયું, કે આની પાસે છે તો મને ભી જોઈએ છે, એની પાસે છે તો મને, એ જોઈએ જ છે, પણ જોવા માટે કમાવુ તો પડસે ને? એના માટે કોઈ સમજતુ નથી કે ટલું ઇમ્પોર્ટન્ટ છે, બધું મજાકમાં લઈ લે છે, ભણતરને હવે આજકાલ તો,
હા, ઈ છે, હસ્તાનું અગર હું, કોઈ છોરું ભણતરને આમ એકદમ ઇમ્પોર્ટન્ટ માનું એને દિલથી કરે ને, તો એ ગમે એટલી મહેનત કરસે ને આગળ વધી સકસે.
હા ઈ જ ને! તો જ એના બધા શોખ, શોખ ઉપર મોટા રાખે છે. જેટલા મોટા શોખ હોય એટલી મહેનત ભી કરવી પડે ને?
હા ઈ જ ને, કોઈ ગરીબ હોયને અગર એનું ભણવાની ધગસ હોય ને તો એ કેટલો મોટો સર બી બની શકે છે એટલે મેન તો ઈ એ તમે કયા પણ બિલોંગ ફેમલી શું, ફેમિલીથી બિલોંગ કરોરા ઈ માયને નથી રાખતું, પણ તમામમાં પેલુ એજ્યુકેશન, ઓલું ધગસ હે ને, ઈ હોય તો તમે ગમે ઈ કરી સકો છો.
હા એજ ને આજકાલ એજ્યુકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ બધાને ધ્યાનમાં રાખવું જ જોઈએ.
હા
બહઉ ઇઝગીટ ટુ સક્સેસ
હા એજ્યુકેશન ઇ ઇમ્પોર્ટન્ટ, એજ્યુકેશન વગર તો કઈ જ નથી.
હા ચાલ મજા આવે તાર જોડે વાત કરવાની આ ટોપિક ઉપર
હા હા મને પણ
ચલ બાય.
બાય બાય